હાલ કેમ છો? મજામાં
બસ મજા મા
શું ચાલે શાંતિ?
બસ શાંતિ
બોલો કેમનું ચાલે છે? બાકી બધું કમ્પ્લેટ
હોવ કમપ્લીટ
એ શહેરમાં રહેવા હતા્યારે પછી તમે યાદ જ નહીં કરતા? અમને તો યાર ભૂલી ગયા કે શું?
ના રે ના એવું કઈ નથી.
અચ્છા તમારા ફોન નહી આવતો, કશું આવતું નહી? એટલે મેં કીધું પાછું તમે સિટી માં રેવા ગયા એટલે તો તમે ભૂલી ગયા, નાના માણસો ને
ના એવું કઈ નથી.
તો આપણે આજે થોડી વાત શહેર વિશે કરીએ, શહેરના જીવન વિશે આપણે વાત
હા હા જરૂર બોલો
હમ નમસ્તે તો ખુબ જ સરસ વિષય છે, આજકાલ ઘણા લોકો રોજગાર શિક્ષણ અને સારી સુવિધાઓ માટે શહેરોમાં રહેવાનું પસંદ કરે છે, મારી વાત સાચી છે ને
હા સાચી છે, શહેરમાં આધુનિક જીવન શૈલી અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે, એટલે લોકો શહેરમાં રહેવું ખૂબ પસંદ કરે છે.
સાચી વાત છે. તમારી શહેરનું જીવન ઝડપી અને વ્યસ્ત હોય છે. લોકો પોતાના કામોમાં આખો દિવસ વ્યસ્ત રહે છે.
હા તમારી વાત સાચી કીધી શહેરોમાં કોઈ કોઈ કઈ કઈ સુવિધાઓ સારી હોય છે.
હ શહેરોમાં સારી શાળાઓ, કોલેજો હોસ્પિટલો, મોલ, સિનેમા, અને બગીચા. જાહેર પરિવહન અને વિવિધ પ્રકારની નોકરીઓ ઉપલબ્ધ હોય છે.
શહેરમાં શિક્ષણની તક કેવી હોવી જોઈએ
શહેરમાં અનેક સારી શૈક્ષણિક સંસ્થાઓ હોય છે. વિદ્યાર્થીઓને વિવિધ કોર્સ અને તાલીમ મેળવવાની તક મળે છે. હવે હું તમને એમ પૂછું કે રોજગારીની દ્રષ્ટિએ શહેરનું શું મહત્વ છે.
રોજગારીની દ્રષ્ટિએ આમ જોવા જાવ તો તમે શહેરમાં મોટી કંપનીઓ હોય છે. આધુનિક બેંકો હોય ઉદ્યોગો હોય છે. પછી બેન્કો હોય છે અને ઓફિસો ઓફિસોથી નોકરીની તક વધુ મળે છે. જેમ કે શહેર તમે કહો છો ને કે ગામડામાં બહ સુવિધા ના હોય એટલે શહેરમાં બધી મોટી મોટી કંપનીઓ બધી શહેરમાં બનાવે છે એટલે મોટી કંપનીઓ શહેરમાં હોય છે પછી ઉદ્યોગો લો તો ઉદ્યોગો બી ગામડા માં સુવિધા હોય એટલે ઉદ્યોગો બી ઘણા- શહેર માં જ નાખવાનું પસંદ કરતા હોય છે પછી બેંક- બેંકમાં- બેંકની જરૂર વધારે શહેરના લોકોને પડે છે એટલે બેંક બી શહેર શહેર- માં હોય છે અને એ કંપનીઓ ઉદ્યોગો ને બેન્કો હોય શહેરમાં- એટલે ત્યાં સારી નોકરીની તકો બી મળે છે.
સાચી વાત છે તમારી દ્રષ્ટિએ શહેરમાં રહેવાના મુખ્ય ફાયદા કયા કયા છે.
મારી દ્રષ્ટિએ શહેરમાં રહેવાના મુખ્ય ફાયદા આમ જોવા જાવ તો- સારી આરોગ્ય સેવાઓ ઝડપી પરિવહન- પછી મનોરંજનની સુવિધાઓ આધુનિક ટેકનોલોજી અને- વ્યવ વ્યવસાયની સારી તક આ મતલબ કે- તમે- જોવા જાવ તો ગામડાઓમાં બહુ ખાસ દવાખાના નથી હોતા- એટલે શહેરમાં દવાખાના હોય છે તો તમને સારી ર સારી- સારવાર મળી રહે સારું- આરોગ્ય મળી રે પછી આમ ઝડપી પરિવહન એટલે- અ પેલું શું કે તહીં આગળ સાધનો મતલબ કે- ટુ વ્હીલર અને ગાડી ટુ અત્યારે તો ટુ વ્હીલર કરતા- પણ ગાડીઓ બી વધારે જો થઈ ગઈ છે શહેરમાં જોવા મળતી- એટલે કઈક એક ગામથી એક શહેરમાંથી બીજા શહેરમાં જવું હોય- તો લોકો અત્યારે પોતાની ગાડી લઈને જ નીકળે- એટલે ઝડપી પરિવહન પછી મનોરંજનની સુવિધા જોવા જાવ તો- તો તહીં આગળ મોટા મોટા થિયેટરો હોય છે પછી- ત્યાં આમ કેહેવાય ને કે- જાદુ ને પછી પેલું સો આવે છે બધા- એ બધા બી- ત્યાં વધારે આવે છે પછી આધુનિક ટેકનોલોજી એટલે - તેંય આગળે વધારે પડતી - ટેકનોલોજી બી જોવા મળે જેમ કે તમે ફોન- નવો ફોન લેવો હોય તો શહેર માં જલ્દી મડી જાય- કે નવી કશી વસ્તુ આવે વોશિંગ મશીન થી લઈને કશી બી નવી ઇલેક્ટ્રોનિક વસ- તું આવે એ તમને શહેર માં જલ્દી મળી જાય છે. એટલે એટલે વ્યવસાયની તક સારી હોય છે ત્યાં-
ના ના સાચી વાત છે. પરંતુ શહેરોના જીવનમાં કેટલીક જો મુશ્કેલીઓ પણ હોય છે જેમ કે જો હ, ટ્રાફિક અવાજનું પ્રદુષણ, હવાનું પ્રદુષણ, ભીડ અને તો ખેર શહેરની મુખ્ય સમસ્યાઓ છે. જો હવે, આપણે વાત કરીએને, ટ્રાફિકની સમસ્યા વિશે આપણે થોડું તમને કહું. તો ઓફિસના સમય દરમિયાન રસ્તા ઉપર પહેલા તો ભારે ટ્રાફિક હોય છે. આપણે જેમ જોયું કે આપણે અમદાવાદ જતા તા, ત્યારે હવે જો નોકરી જવાનો સમય હોય અને નોકરીથી છૂટવાનો સમય હોય, તો અમદાવાદ સિટીમાં આપણે તમે જોઓ છો, તો આપણે દોઢ કલાક, બે કલાક લોકો ટ્રાફિકમાં ફસાયેલા રહે છે. બરોબર છે. પય લોકો પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં કેમને પોતાના જ્યાં જવાનું હોય, ઓફિસ તે જવાનું હોય, કે ઓફિસથી ઘરે આવવાનું હોય, તો તેમાં ખુબ સમય લાગે છે. પણ જે શહેરોમાં પ્રદુષણ વધવાનું મુખ્ય કારણ શું? તો કેહેવાય કે વાહનો કારખાનાઓ અને વધતી વસ્તીના કારણે હવા અને અવાજનું પ્રદુષણ વધે છે. શહેરોમાં લોકો પાસે એકબીજા માટે સમય ઓછો હોય છે, એવું કહેવાય છે. પણ જો આમ કેવાય કે હા, ઘણા લોકો કામમાં એટલા વ્યસ્ત હોય છે. કે પરિવાર અને મિત્રો સાથે ઓછો સમય પસાર કરે છે. સિટીની લાઈફ એટલે કેવી લાઈફ કે એકદમ આમ તમે, તમને કશા માટે સમયના મ મળે. સિટીમાં તમે સવારે નવ, સવાર છ વાગે ઉઠો. આઠ વાગે જોબ પર જાઓ. જોબ પરથી ઘરે સાંજે છ, પાંચ છ વાગે તમે ઘરે આવો. ઘરે આય ને તમે હ હ આમ કેવાય ને, કે ઘરે આયને તમે થાકી ગયેલા હોય, થોડોક આરામ કરો. તમે તમારું કામ કરો. અને પછી કેવું કે આમ તમને એટલો સમય નથી મળતો એવું એવું શહેરમાં. તો શહેરમાં મનોરંજન માટે શું શું હોય છે? તો જો પહેલા તો શહેરમાં મનોરંજન માટે મલ્ટિપ્લેક્સ, મોલ રેસ્ટોરેન્ટ, બગીચા, મ્યુઝિયમ, રમતગમતના મેદાનો અને સંસ્કૃતિક કાર્યક્રમો જેવી ઘણી સુવિધાઓ હોય છે. શહેરમાં સ્વચ્છતા જાળવી. જરૂરી છે. કેમ પહેલા તો જો કારણ કે મોટી વસ્તીના કારણે, કચરો વધુ થાય છે. દરેક નાગરિકે સ્વચ્છ રાખવી અને કચરો યોગ્ય જગ્યાએ નાખવો જોઈએ. આ બાબતે તમારું શું કેવું છે? હમ.
હલો.
હા, બોલો બોલો?
એ બાબતે તો મારે કેવું એજ છે કે જો તમે સ્વછ તા જાળવશો તો આગળની પેઢી તમારું જોઈને, તો સ્વચ્છતા જાળવશે. જે એટલે કે દરેક ક શહેરમાં એવું હોય છે, કે દરેક મતલબ કે તમે જાવને કે લઈલોને. ઓફિસ હોય છે, કે બગીચો લઈલો તો, ત્યાં આગળ થોડા થોડા કિલો, થોડા થોડા અંતરે ડસ્ટ બિન મૂકેલું હોય છે કે જેથી ગાર્ડનમાં કે બગીચામાં અ ગંદકી ના ફેલાય કે કાગળિયા ના પડે. એ પાણીની બોટલ હોય કે પછી તમે પડેકા ખાધા હોય. એનો એ તમે ડસ્ટબિનમાં નાખી શકો છો? એના લીધે ગંદકી જોવા નથી મળતી.
સાચી વાત છે તમારી પછી આપડે શહેરોમાં લોકો આરોગ્ય નુ ધ્યાન પણ ખૂબ રાખવું જરૂરી છે. જેમ કે નિયમિત કસરત પૌષ્ટિક ખોરાક. અને પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે પ્રદૂષણ થી બચવા માટે પણ આપણે સાવ રહેવું જરૂરી છે, શહેરમાં હરિયાળી નું મહત્વ શું છે. એ વિશે વાત કરીએ તો બગીચા અને વૃક્ષો શહેરોનું સૌંદર્ય વધારે છે. પ્રદુષણ ઘટાડે છે, અને લોકોને શુદ્ધ હવા આપે છે. શું શહેર અને ગામ બંનેનું પોતાનું મહત્વ છે?
હા.. ચોક્કસ... હમ્મ શહેર વિકાસ અને સુવિધાઓ માટે જાણીતું છે. અ... જયારે ગામ સા શાંતિ કુદરતી કુદરતી વાતાવરણ અને સાદગી માટે જાણીતું છે. જેમ કે શહેર તમે શહેરમાં તમે જો તો વિકાસ એટલે તમને રોજ કંઈકનું કંઈક નવું તમને સિટીમાં જોવા મળે છે. અને રોજ કંઈક ને કંઈક નવી ટેકનોલોજી શહેરમાં આવે છે. પછી આમ ગામમાં જોવા ગામડામાં જોવા જાવ તો ત્યાં ત્યાનું વાતાવરણ એકદમ શુદ્ધ. શાંત અને એકદમ કુદરતી વાતાવરણવાળું સાદગીભર્યું હોય છે. કે નહી આમ... નહી શું.. આમશું.. અવાજ ટ્રા પેલું શું પોલ્યુશન લઈ લો ત્યાં શુદ્ધ હવા બી જોવા મળે છે એટલે આટલું તફાવત હોય છે.
સાચી વાત છે તમારી. હવે ખુબ સરસ વિચાર છે. શહેરનો વિકાસ પણ જરૂરી છે. તેટલું ને તેટલું જ આપણે પર્યાવરણનું જતન પણ એટલું જ જરૂરી છે. અત્યારે તમે જોવ છો શહેરમાં અત્યારે શહેરોમાં નવા-નવા ફ્લેટો બંધાય નવા-નવા સોસાયટીઓ બધી પડે છે. તેના કારણે હ... જંગલો ઓછા થઈ રહ્યા. હવે જંગલ વિસ્તાર હોય એકદમ ખેતીલાયક વિસ્તાર હોયને ત્યાં અત્યારે નવી-નવી સોસાયટીઓ નવા-નવા ફ્લેટો બધા એ બનાવવાનું ચાલુ કર્યું છે તેના કારણે શું થાય છે કે જ્યાં-જ્યાં જો જ્યાં જે આપણે જરૂર હોય આપણે જંગલોની ત્યાં જ્યાં જંગલો ઓછા થતા ગયા. જેમ-જેમ અત્યારે ફર્નિચરનો ક્રેઝ વધ્યો તો ઘરે બધા ફર્નિચર્સ લાકડાનું ફર્નિચર્સ કરાવે છે. તે ફર્નિચર્સને કારણે બી લોકો લાકડા જંગલો, વૃક્ષો કાપે છે. અને તેનું ફર્નિચર બનાવે છે તેથી જંગલોનું પ્રમાણ પણ ઘટ્યું છે. તો એટલું સારું કઈશ કે શહેર કરતા ગામડાનું એવું નથી કેતો ગામડાનું સારૂ જીવન છે પણ ઞામડામાં તમને પહેલા તો શુદ્ધ હવા મળે છે, પછી શહેરના જીવનમાં એટલુ એટલું છે કે શહેરના જીવનમાં શહેરમાં તમને સારો એવો નોકરી, રોજગાર-ધંધો તમને મળી રહે, પણ જો તમારે એક સાદગીભર્યું અને એક સ્વચ્છ જીવન જીવવું હોય ને તો ગામડું જરૂરી છે. હવે શહેરની વાત કરીએ તો શહેરમાં ખુબ મોટા પ્રમાણમાં કંપનીઓ હોય છે તેના કારણે પ્રદુષણ પણ વધારે ફેલાય છે. તે લોકો પોતાનું ગંદુ પાણી અ.... નો નિકાલ નદીઓ, તળાવોમાં કરે છે જયારે ગામડાઓમાં આવું હોતું નથી. તેથી શહેરોમાં હું તો એમ કહુ કે શહેરો કરતા ગામડા કરતા શહેરોમાં વધુ પ્રદુષણ હોય છે એ દરેકે સ્વીકારેલું છે. તો સારું છે કે આપ તમારી જોડે શહેરના જીવન વિશે ઘણી માહિતી મેળવી હું આશા રાખું છું કે તમે પણ એટલી મારી પાસેથી માહિતી મેળવી હશે.
હા, મને તમારી પાસેથી ઘણું જાણવાનું મળ્યું. આભાર!
આભાર.